કેમ છે મજા મા
નમસ્તે આ અમિત હું મજામાં છું તું કેમ છે?
મેં મજામાં છું.
હું પણ મજામાં છું, આજે મને તારી સાથે ટી વી જોવું અને પુસ્ તકો વાંચુ આ વિષય પર વાત કરવાની છે.
હવે આ ખૂબ સરસ વિષય છે. આજકાલ ઘણા લોકો ટી વી જોવા પસંદ કરે છે અને ઘણા લોકો પુસ્તકો વાંચવું વધારે પસંદ કરે છે.
અમ હા મને પણ એ મને પણ એ જાણવાની ઈચ્છા છે કે આ બંનેમાં થી શું વધારે ઉપયોગી છે?
બંનેની પોતાની મજા અને મહત્વ છે ટી વી જો મનોરંજન અને માહિ તી માટે ઉપયોગ છે. જ્યારે પુસ્તકો વાંચવું, જ્ઞાન અને વિચાર શક્તિ માટે ખૂબ ઉપયોગી છે.
અને મને તો અ ક્યારેક ટી વી જોવું ખુબ ગમે છે. સમાચાર, સીરિયલ, ફિલ્મ કુકરી શો, રિયલિટી શો. રિયાલિટી શો ઘણું બધું જોવા મળે છે.
ટી વીનો એક મોટા ફાયદા એ જ છે કે ઓધા સમયમાં ઘની માહિતી અને મનોરંજન મેળ જાય આખે સામે ચિત્ર હોવાથી સમજવું એ પણ સરળ બને છે.
અ અને બાળકો માટે પણ શૈક્ષણિક કાર્યક્રમ હોય છે ને?
હા હોય છે ના જરૂર ઘણા શૈક્ષણિક ચેનેલ ડોક્યુમેન્ટ્રી પ્રાણીઓ વિષે કાર્યક્રમ વિ જ્ઞાન અને ઇતિહાસના કાર્યક્રમ બાળકો માટે ખૂબ ઉપયોગી હોય છે.
પણ ટી વીના ગેરફાયદા પણ હોય છે ને?
હા ખુબ ગેરફાયદા પણ હોય છે. હા વધારે ટીવી જોતી સમય નો બગાડ થાય છે આ ખો પર અસર પડે છે અને સર દુખે છે અને અભ્યાસ અથવા કામ માંથી ધ્યાન હટે છે.
અને સાચું સાચું છે કે ક્યારેક ક્યારે ક ક્યારેક એક કાર્યક્રમ જોવા અ બેઠા હોય ને અને પછી બીજી બીજો ત્રીજો ક્રમાંક ચાલુ થઈ જાય.
હા અને એનાથી દોનો સમય વાયા વાયા જાય ખાસ કરને બાલકો ટી વીને આ તોમાં ફસાઈ જાય તો અભ્યાસ માં નુકસાન થઈ જાય.
અને હવે પુસ્તકો વાંચવાની વાત કરો તારા માટે એ શા માટે મહત્ત્વનું છે?
હા પુસ્તક વાંચવાની જ્ઞાન વધે છે. ભાષા
હા પુસ્તક વાંચવા વાંચતા વખતે માન માનસ વિચાર કરે છે, સમજે છે અને કલ્પના કરે છે ન.
એકદમ પુસ્તક કેવલ માહિતી નથી આપતું પણ માનસ ને શાંતિ, એકાગ્ર તાને આ દર થી સમૃદ્ધિ પણ આપે છે.
કા કયા પ્રકારના પુસ્તકો વાંચવા જોઈએ?
કયા પ્રકારના પુસ્તક ના વાર્તા પુસ્તકો, જીવન ચિત્ર, વિજ્ઞાન, ઇતિહાસ, ધાર્મિક પુસ્તકો. અ અને પ્રેરણાદાયી પુસ્તકો, કવિતા આપની રુચિ પ્રણામે ઘુણું વાંચી શકાય.
વિદ્યાર્થીઓ માટે પુસ્તકો વાંચવું ખૂબ ઉપયોગી હતી.
હા જરૂર વાચનંતથી શબ્દ ભંડાર વધે છે લેખન સુધારે છે એકાગ્રતા આવે છે અને પરીક્ષા માટે પણ મદદ મળે છે
હમ અને પણ આજકાલ મોમ બાઈલ અને ટીવી ના કારણે પુસ્તકો વા ચવાની આદત ઓછી થઈ થતી જાય છે ને
હા એ સાચી ચિંતા છે ટેકનોલોજી ઉપયોગી છે પણ વાંચનની આદત જળવી ખૂબ જરૂરી છે
પુસ્તકો વાંચવાના ગેરફાયદા શું હોય છે કે?
ખાસ ગેરફાયદા તો નથી પણ તો ખોટી બેઠક માં વાંચે તો ઓજા પ્રકાશમાં વાંચવા તવા લાંબો સમય લગાતાર વાંચવે તો આખે થી કી શકે
અને એટલે સંતુલન જરૂરી છે
હા ટીવી પણ મર્યાદા મે જાઓ અને પુસ્તકો માટે રોજ થોડા સમય રા કોઈ સવથી સારું હોય ને
મને લાગે છે કે ટીવી ત્વારીત ત્વરિત મનોરંજન આપે છે પણ પુસ્ત તો કો અંદરથી વિકાસ કરે છે
હા ખુબ સુંદર કહી ટીવી બહારની દુનિયા બતાવે છે પણ પુસ તો અંદર ની દુનિયા સમૃદ્ધ બનાવે છે
તો તું
તો તું ક કેવું વધારે પસંદ કરે છે ટીવી કે પુસ્તક
હું પુસ્તકો વાંચું વધારે પસંદ કરે છું કારણ કે એનાથી જ્ઞાન શાંતિ અને વિચાર શક્ થી વધે છે પણ માહિતી માટે અને સમાચાર માટે કાર કે ટીવી પણ જાઉં છું
અ અ અને હું કોશિશ કે મને બંને અ બંને ગમે છે પણ હવે તું હું રોજ વાંચન માટે પણ સમય કાઢીશ
એક ખૂબ સારી આદત છે રોજ થોડું વાંચવાથી પણ ઘનો ફાયદા થાય
અ ચાલ અ અંતમાં બન બંનેના મુખ્ય મુદ્દા કઈએ
હા જરૂર ટીવીના ફાયદા મનોરંજન મળે સમાચાર અને માહિતી મળે શૈક્ષણિક કાર્યક્રમ જોઈ શકાય આ દ્રશ્ય સાથે સમજું સરળ બને
અને વિના ગરફાયદા કેટલા છે સમય બગાડે બગાડ છે આ ખો પર અસર છે અભ્યાસમાં બાધા છે આલસ અને આદત
આદત ખુબ વધી શકે હવે પુસ્તકો વાંચવાના ફાયદા છે ને જ્ઞાન બધે ભાષા સુધારે કલ્પના શક્તિ અને વિચારશક્તિ વધે એકાગ્રતા અને શાંતિ મળે વ્યક્તિત્વ વિકાસ થાય
અને પુસ્તકો વાંચવાનીની સા સાવધાની પણ છે યોગ ગ્ય પ્રકાશમાં વાંચવું જોઈએ યોગ્ય બેઠક રાખવી જોઈએ આંખોને આરામ આપવાવો જોઈએ
હા એટલે નિષ્કર્ષ છે કે ટીવી અને પુસ્તક બને ઉપયોગી છે પણ પુસ્તકો વાછું જીવનના વિકાસ માટે વધારે મહત્ત્વનું છે
હ અને હા અને ટીવી મારા દા મારા દામાં જોવું જોઈએ
અમ અ ટી મને હા અને ટીવી મારે દામાં જોવો જો ટીવી મર્યાદામાં મને આજે તાજી સા સાથે આ વિષય પર વાત કરવાનો ખૂબ આનંદ થયો
હ ધન્યવાદ મને પણ ખુબ આન આવુંજું
હા
અને એ ટીવી જોવું જો જોવું અને પુસ્તકો વાંચવું બંને ઉપયોગી છે પણ એનો યોગ્ય ઉપયોગ કરવો તો જરૂરી જ છે ટીવી માહિતીઓ અને મનોરંજન પણ આપે છે જ્યારે પુસ્ત જ્ઞાન જ્ઞાનદય વિચાર શક્તિ અને વ્યક્તિત્વ વિકાસમાં મદદ કરે છે જેને ટીવી મર્યાદત જોવઓ અને પ તો પણ જીવનનો ભાગ બનાવો
હા
અને એ કેમ છે પુસ્તકો વાંચેને તો સારું લાગે અ મન પણ એકદમ અને માહિતી પણ મળે છે
હા
અને આપણું વાચનની વાંચનની પણ પ્રેક્ટિસ થાય છે
હા મારા મતે પુસ્તક વાંચવું ખૂબ ઉપયોગી છે કારણ કે એનાથી જ્ઞાન વધે છે ભાષા સુધારે છે અને વિચાર શક્તિ મજબૂત બને છે
હા બટ અને કેમ છે પણ ટીવી વગેરે દેખે છે તો તેને અને નેસ્તુ દેખાણ મળે છે અને સાંભળાણ મળે છે પ છેી પણ એવું આપને આપને થોડી એ માહિતી પડે છે એમ વાંચ પ્ર ટીઝ પણ નહીં થાય ને તેટલામાં
હા એ સાચું છે પણ ટીવી પણ ઉપયોગી છે ટીવી દ્વારા સમાચાર શૈક્ષણિક કાર્યક્રમ ફિલ્મ કુકિંગ શો ડોક્યુમેન્ટ્રી ઘરનું બધું જોવા મળે છે ને
હા ટીવી માટે પણ ઘણું બધું જોવા મળે છે અને ટીવી પણ દેખવાું જોઈએ છે પણ એ યોગ્ય રીતે દેખવું જોઈ છે
હા
હમ બાકી એ સિરિયલ વગેરે એની માટે નથી દેખ ખઉજજી ટીવી
હા એકદમ સાચું એટલે ટીવી મર્યાદા મે જાવો જોઈએ
હા એ તમે સમાચાર વગેરે દેખાને જોય ને તો સારું અને એ સિરિયલ પિક્ચર વગેરે દેખે તો એ કામનું નથી તેવી
હા
તેનાથી આખ વગેરે પણ ખરાબ થાય જાસ્ત વાર ટીવી દેખાતી આંખ વગેરે પણ ખરાબ થાય છે અને કેમ છે એ ટીવીનુંજ ટીવી બોલે તો એક પુસ્તક પણ વાંચવું જ જોઈ છે આપના આપનાય નમ હમ પુસ્તક વાંચવ્યો તો આપની ભાષા વગેર પણ સુધારે છે વાંચવાની પણ પ્રેક્ટિસ થાય છે અને ફાસ્ટ વાંચવાની સમય લાગે છે
હા તો નિષ્કર્ષ એ કે ટીવી અને પુસ્તક બને ઉપયોગી છે પણ દોને યોગ્ય ઉપયોગ કરવા જરૂરી છે.
હા. અને આ પુસ્તક વાંચ્યું તો સારું થાય ને તો કઈ ન- -
હા બહુ તો સરસ વાત છે. દોને એટલે જ એમ- - ઈમ્પોર્ટન્ટ હૈ લેકી ન દોનો કે મતલબ- - સીમા અલગ અલગ હોતી હે.
હા અને એ બીજું કેમ છે પુસ્ત તો કા પણ કેટલો પણ ટાઈમ વાચી શકી પણ ટીવી ઓ માટે